હલો. હલો, હા. કઈ નને ઉપાડી જ લીધો, પણ નતો આવ્યું તાવ સરડકો.
હોય. હા, હા, થોડીક વારવાય નવાજ આવ હ.
હા, હ, થોડીક વાર રહીને એવું. હમ, બોલો બેન.
હું એમ કહે કે, તમારા છોકરા વાર્તા સાંભળે એવા છે. તું એક વાર્તા હભળાવું.
હા, હભળાવો ને.
ઠીક છે ને, વાર્તા કેવી છે ખબર? બોલવાનું સાંભળવાનું ઈ ટાઈપ ની વાર્તા છે.
હા બોલું, હમ, હમ.
એક હતું કુવળ હતું, એ બહુ આમ ઉંમરમાં બહુ હતું, મૃત હતું, કેવું મૃત?
અચ્છા, હરુદ હત હમરુદપુર કુવત
હા છે, એક નાનકડા ગામમાં રહેતું હતું.
હમ, હમ.
પછી એ છે ને રોજ એની પોતાની આસપાસ બનતી ઘટનાઓ હોય એ જોતું. કઈ કોણ શું કરે? કોણ કેવું છે? કોણ કેવું છે? એ બધું જોતો ખાલી
હમહ
પછી એને એક દિવસ એને એવું જોયું. કે એક છોકરો હે ને એક માણસ ને મદદ કરતો તો, છ કરતો તો મદદ કરતો જાય ક્યારેક એવું જોવા મળતું હોય ક બીજુંય જોવા મળતું હોય. એને બીજા દિવસ બીજા દિવસે એવું જોયું. કે એક છોકરી એની માતા સામે બૂમો પાડતી હતી. બીજા દિવસે ને એવું જોવા મળ્યું એક દિવસ સારું ને એક દિવસ ખરાબ એમ.
ખરાબ હા.
પછી એ એ છે ને બધા હોયને જોતું ઉપર બેઠું બેઠું ઇ તો ઘુવડ હોય તો પછી ઊડતું હોય ઝાડ ઉપર હોય ને
હમ હમ હમ હ હા
પછી એહે ને બોલતું ઓછું અને સાંભળ તુ વધુ.
હમ હમ
પછી લોકોની છે ને વાત અને કથાઓ કઈતા સાંભળતો. આપડે કેમ ત્યારે વાર્તા કરે એમ પછી એમને જેમ જેમ છેને સાંભળતો ગ્યો ને એમ એ સી એમ ક્યાં કેવું વર્તન કરવું હોય ક્યાં હું કે હોય આપડે કેવું ભણાવું. માણસોને આપણે છાનામાંના કોઈ બાંજતા હોય તો આપણે છાનામાંના જોતા હોય. કોઈ કોઈને મદદ કરત તો આપડે જોતા હોય અવે શીખવું નો સ શીખવું એ આપડી ઉપર હાઈ એમ પછી છેને, એને લોકોનો સારા અને ખરાબ કામ કરતા જોયા. ને થોડુંક આમ નવીન એઈ લાયગુ હોય એતો પક્ષી કેવાય.
હ એમ હ
પછી એને હેને લોકોને સત્ય અને અસત્ય બોલતા સાંભળજો એમ કે હાચો ને ખોટો બોલતા એને હાંયભળા એન એમ એને લો કોને સારા અને ખરાબ બનતા જોયા પણ એ કોઈના જ એવું બનવાને બદલે સમજદાર બન્યું. એવું બઈ હા એ કોઈ જેવું. બઈનું નઈ એમ એ સમજદાર બઇનો એમ આપડે કેમ ઓલું બધું સમજી ને. કોઈને કઈ કેવાનું નઈ કોઈ પાસે કઈ લેવાનું એના જે
હા હ હ હ હ
હું મયડુ તમને આ વાર્તામાંથી કઈ શીખવા મૈડુ. વાર્તા બધી એવી રીતની વાર્તા એ છે બધી
હા એવું જ છે અમારે વરસાદ એ આવી ગયો.
હા એટલે જ તમાર વરસાદના છાંટા આવે છે સંભળાય
કપડાયે પલડી
હ અવાજ કેમ છેટો છેટો આવે સે.
છેટો છેટો આવે ના ના અમને તો સરસ આવેશ આયવો હવે.
ના અવે સરસ આયો ક્યાં વહી ગયા હતા વરસાદમાં નાવા વઇ ગ્યા તા.
ના બેન વરસાદ ના થોડાક છેન કપડાં બાર અમારે સુકાતા તા થો પલડી ગયા ને તો મેં કીધું લઈલો. ઓકે. તો પછી કપડા લીધા મેં. વરસાદી
તમે તમારે આઈવો વરસાદ? અમાર તો વરસાદ બહેન ચાલુન હે?
માર તો સુકાય છે વરસાદ.
સુુકાઈ ગયો વરસાદ? કે કપડાં?
કપડાંય સુકાઈ ગયા ને વરસાદેય સુકાઈ ગયો. સવારે ઘડીક થોડીક વાર આઈવો તો, છાંટા-છાંટા હતા ચાલુ
અહમ્મ ઠીક.
પછી હારુ હવે અત્યારે તો આકાશ હાવ ખુલ્લુ થઈ વાદળા બાદળાં બધું વયું ગિયું છે.
હમ્મ-હમ્મ.
તમારે વાદળા દેખાય કે? એ નજીક છે વાદળા તો તમારો?
હુ વાદળા તો અમારે નજીક છે હો અમારાથીન. એમ થાઈએ કે આગળ લઈન વહી જાહે અમને.
ઈ તો કઉંસ.
એટલે ધ્યાન રાખવું પડે એમ છે એમાં.
એવું સે બેન અમારે તો અહિયાં.
હારું કહેવાય.
બેન તમને એક વાર્તા કઉં જોવ હવે. હાંભળો તમે બેન. જો સિંહની ને કે ઉંદરનીન.
તમારા છોકરા નેન બાળકોનેન બધાઈને હંભળાઈ જો તમે. સિંહ અને ઉંદર. એક સમયે જંગલમાં સિંહ સૂતો હતો. હમજાણું? એક નાન નો ઉંદર તેના પંજા તરફ દોડ્યો. અને તેમને જગાડ્યો. સિંહે ગુસ્સે થઈને ઉંદર ને પકડી લીધો. ઉંદરે કહ્યું, જંગલના રાજા કૃપા કરીને મને ખાશો નહીં. અને કહ્યું, હું તમને કોઈ દિવસ જરૂર પડતા મદસ કરીશ. હમજાણું બહેન? આ સિંહ આ વાત સાંભળી હસ્યો. પણ તેણે ઉંદરને જવાબ દીધો. થોડા દિવસો પછી સિંહના સિંહ જંગલમાં ફરતો હતો, અને શિકારીની ઝાડમાં ફસાઈ ગયો. તેણે મદદ માટ ટે ગર્જના કરી. અને ઉંદરે તેના અવાજને સાંભળ્યું. નાનો સિંહ પાસે દોડી ગયો. અને તેના તિક્ષીણ દાંતનો ઉપ પયોગ જાળીને કાપવા માંડ્યો સિંહ છૂટી ગયો તેને ઉંદરનો આપ પરારમાન્યું અને સમજાવ્યું કે એક નાના મિત્ર પણ મોટી મદદ કરી શક તે છે સમજયું બેન તમને આ વાર્તામાં શું શીખ વા મળ્યું છે અમને જણાવ.
એમ અહીં એવું નહી એવું નહી જોવાનું નાનો માણસ છે કે મો ટો માણસ છે મદદ જોવાનું એટલે
હા નાનો માણસ એ પણ આપડી મદદ કરી શકે છે એવું નથી કે નાનો માણસ હોય તો એ મદદ ન કરી શકે. નાના મિત્રો પણ મોટું કામ કરી શકે છે. હમજાયું ને તમાર બાળકોને હમજાવજો આ વાર્તા બહુ મસ્ત છે. તમારે બાળકો છે ને એટલે તરત જ હમજાવી દેજો તમે. ઉડતા વત જભ હંબડાઈ દેજો તમે.
હમ્મ, હમ્મ.
હમ્મ. બાકી હું હાલે બેન તમારે બીજું?
હા ઈ હું
લોટ પાણીની લાડવા?
હો.
હ અહ બીજું હું. હા એલે રાખ બેન અમારે હું હવે હું કરી હવે. હઈલા કરે હ એમાં તો.
હમ્મ.
કેક બનાવતા આવડે હે બડે કેકની કેક જેમ.
નહી હું તમને આવડે બેન?
તમને આવડતું હોય તો શીખવાડો.
નથી આવડતી બેન મારે એવું લાગે ક્લાસ કરવા જોઈ મારે એના કેક ના.
હ બેન.
કેક તો બનાવતા નથ આવડતી બેન. કેક તો અમને બહુ ભાવે સ. પણ બનાવતા આવડતી જ નથી તો શું કરીએ શીખવી જોશે પણ યુટ્યુબમાંથી પણ એમાં બધી વસ્તુ જોઈએ શીખવા માટે અને વસ્તુ બધી લેવી પડે. અમારે તઈ ક્યા અંદર કેક મળતી નથી બેન. બહાર જ જાઉં પડશે લેવા અને ક્યાંય. છેટીને બહુ હારી મળતી નથી કેક. શું કરવું હવે અમે તો સલવાઈ ગયા બેન.
બવ કયરી.
કેકે એ નથી મળતી ને કઇ નથી મળતું શાક ને એવું કઈ. ને. ને વરસાદ વરસાદ કે મારું કામ એમ કેસ બેન
હા.
તો એ હું
ઓકે.
હમ. હ, બાળકો તમારા કેટલા વાગે ઉઠશે બેન? છ વાગે એક્ઝેકટ ઉઠીને, પછી શું કરશો તમે? પછી બાળકો છ વાગે ઉઠી, નાસ્તો તો શું કરશે?
હ, નાસ્તો કરીએ, મેગી ખાઈ, રગડા પુરી ખાઈ.
હ, હ ઉઠીને, એટલે જ તમે બેન જામી પડાશો, રોનઢે નાસ્તા કરો ને એટલે જ.
મેરે મારે તો આજે ત્રીજો દિવસ છે, અનક્ષેત્ર માંઉ.
ડેટિંગમાં
હમ.
ડાઇટિંગ કરો છો, તો એટલું બધું ખાવાનું ન રાખ તો રોનઢે નાસ્તા ને, બાસતાને બંધ રાખજો તમે.
જાલ ત
બચ્ચાને ખવડાવજો, તમારા બાળકોને પણ તમે છે ને, બંધ રાખજો થોડુંક.
સમજાય ગયું.
હા, હમ.
એટલે તરત તમે પતલા મસ્ત ફિટ થઈ જશો. ઘાયે ઘા.
ું કેું
હમ.
બહુ ટ્રાય કરી, આ વખતે મહિનો દિવસ
મહિનો દિવસ તમારે હાવ ભીખું રવું પડશે, તમારે તો જ તમે પતલા થશો. નહી તર પતલા થાસોજ નય
ચાલુ કરવું પડશે.
હમ, એક ધારું તમારે બધું ચાલુ રાખવું પડશે, તો જ ખાવામાં કંટ્રોલ એક્સરસાઇઝ બધું જ કરશો તો. તમારે થશે. એક્સરસાઇઝ તો પેલા કમ્પલસરી છે. એ જ કરવાની. એક્સરસાાઈઝ છે ને, તમે યુટ્યુબ માંથી જ હોકિંગમાં એ એટલું. કઈ ના થાય, એક્સરસાઇઝ થી જ તમને ફેર પડશે.
હમ.
વર્ક જમપ એવા કરવાના પછી અ સીડી ઉપર નીચે ચડવાની ઉતરવાની એવી રીતના કરવાનું. ચલો બેન, હવે પછી હું કરું ફોન મારા બાળકો હવે જાગે છે. હમ.